કેમ છો તમે.
નમસ્કાર હા હું મજામાં છું તમે સારા છો ને.
હા અમે સારા જ છીએ. આજ કાલ પણ આરોગ્યની બાબતે ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યા છેએ અમે કારણ કે અ રોગચાળા ખુબ જ વધારે ફેલાઈ રહ્યા છીએ.
હા અત્યારે ઉનાળાની સિઝન છે પરંતુ ચોમાસાની પણ ઋતુ લાગી રહી છે અને શિયાળાની ઋતુ પણ લાગી રહી છે જો દિવસ ના ગરમી પડે છે સાંજે ઠંડી પવન અને ખુબ જ ઠંડી લાગે છે અને ગમે. અત્યારે વાદળ પણ ખૂબ છવાય છે અ એટલે અત્યારનું વાતાવરણ ખુબ જ ગંભીર બની રહ્યું છે.
હા એકદમ સાચી વાત છે જેથી કરીને આપણેે પણ આ આરોગ્ય બાબતે ખુબ જ ધ્યાન આપવું જોઈએ અને અ આ બાબતે આપણે ધ્યાન ના આપશું તો આપણને ખુબ જ વધારે રોગચાળા ફેલાશે.
હા અને અત્યારે આ વાતાવરણને અનુરૂપ આપણે ખુબ જ કાળજી રાખવી જોઈએ અને આપણા ઘરના આપણા વિસ્તારના જે નાના બાળકો અને વૃદ્ધો પ્રત્યે પણ ખૂબ કાળજી આપવી જોઈએ એમને બહુ બહાર ફરવાનો મોકલવા જોઈએ. અને ઘરમાં જ યોગ્ય કાળજી આપીને યોગ્ય ખોરાક આપીને રાખવા જોઈએ અને બાળકોને પણ બહારનું ખાવાનું ટાળવું જોઈએ એું મેં તો માનું છું.
હા તમારી વાત એકદમ સાચી છે અને આ બાબતે આપણે ખુબ જ વધારે ધ્યાન આપવા જોઈએ અને જો આપણે આ બાબતે ધ્યાન ના આપશું તો આપણે આપણે પણ રોગચાળા ખુબ જ ફેલાશે અને. આ રોગચાળા બાબલ આપડ. ધ્યાન આપ. આપવું જોઈએ એવું મને તો લાગે છે.
હા સાચી વાત છે અને આ વાતાવરણને અનુરૂપ જો કોઈ બીમાર પડે તો યોગ્ય ડોક્ટરો ની સારવાર પણ લઈ લેવી જોઈએ અને આ આરોગ્યની ચકાસણી કરાવવી જોઈએ જેથી કરીને તેને વધારે લાંબુ. કોઈ ભયાનક બીમારી ના થાય એ બાબતની પણ તમારે ધ્યાન આપવી જોઈએ. અને તમારા ઘરે પણ. તમારા ભાઈ ના નાના છોકરા છે એની બરાબર કાળજી લેવ છે ને.
હા એકદમ હું વધારે તે બાબતે પણ ધ્યાન આપી રહ્યો છું અને તે તેની કાળજી લેવી જોઈએ કારણ કે અ મેં પણ એ વાત સાંભળેલી હતી કે નાના છોકરાઓનું મૃત્યુ આપણે કાળજી ના આપીએ તો વધારે થાય. અને આપણે વધારે સાફ સફાઈ રાખવી જોઈએ જો આપણે સાફ સફાઈ ન રાખશું તો વધારે રોગચાળા ફેલાશે અને જેથી કરીને આપણે રોગચાળા ન ફેલાવવું હોય તો ખુબ જ આપણે ધ્યાનથી કામ કરવું જોઈએ. અને સાફ સફાઈ રાખવી જોઈએ.
માટે આપણે યોગ્ય કાળજી પણ રાખવી જોઈએ અને નાલના બાળકને હંમેશા અ હાથ ધોઈને અને ચોખ્ખા કપડાં પહેરીને તેને ઉચકવું જોઈએ પકડવું જોઈએ એ બાબત ની પણ તમારે ધ્યાન રાખે. આપવી જોઈએ તે એના માટે.
હા એકદમ સારી વાત છે અને એ બાબત અમે ખુબ જ ધ્યાન આપી રહ્યા છે કારણ કે રોગચાળા ખુબ જ વધારે ફેલાય છે.
પરિસ્થિતિમાં આપણે ધ્યાન આપીએ તો જ આપણા બાળકને સ્વચ્છ રાખી શકીએ અને હાલનું વાતાવરણ તો વર્તમાન સમયમાં તો એટલું ગંભીર બનતું જાય છે કે ગમે ત્યારે બીમારીઓ ફેલાઈ જાય. છે અને જો આપણે આપણા આરોગ્યમાં યોગ્ય ધ્યાન ના આપીએ તો તે ખૂબ જ ભયાનક અને મોટી બીમારીઓનો આપણને સામનો પણ કરવો કરવો પડે છે અને એ બાબતે પણ આપણે યોગ્ય કાળજી રાખવી જોઈએ.
હા એ વાત એકદમ સાચી છે આપણે જો કાળજી ના આપીશું તો ખુબ જ વધારે રોગચાળા ફેલાશે એવું મને લાગે છે જેથી કરીને આપણે ખુબ જ વધારે કાળજી આપવી જોઈએ આ બાબતે તો.
હા અને આરોગ્યની સંભાળ માટે જો કોઈ બીમાર પડે તો તમારે કાળજી રાખીને તેમને સારવાર પણ આપી દેવી જોઈએ તમારા ઘરના પરિવારના વ્યક્તિઓને.
હા એટલે જ તો હું પણ મારા ઘરના વ્યક્તિઓને બધાને સ્ટ્રીકલી વોર્ન કર્યા છે કે ભાઈ તેઓ ખુબ જ સાફ સફાઈ રાખે નાઈ ડોઈ થી અને નખમખ બધું કાપીને એકદમ સાફ સફાઈ રાખે જો તેઓ સાફ સફાઈ ના રાખશે તો તેઓ પોતે પણ બીમાર થશે અને. બીજા બધાને પણ બીમાર કરશે જેથી કરીને હું બધાને જે કહું છું કે સાફ સફાઈ રાખો અને તેથી રોગચાળા ઓછા થાય મારા ગામના બધા જ વ્યક્તિઓને પણ હું સમજાવ્યું છે કે સાફ સફાઈ રાખવું કેટલું અગત્ય ન છે અને જો આપણે સાફ સફાઈ રાખશું તો આપણાથી પેરાઈને. આપણા પેઢીઓ પણ સાફ સફાઈ રાખશે અને કચરો ન લાગશે ગામમાં જો આપડ આપણે સારી રીતે સાફ સફાઈ રાખશું ટાપણને જોઈને નાના છોકરાઓ પણ સારું શીખશે એવું મને તો લાગે છે.
હા સાચી વાત છે કારણ કે આજના વર્તમાન આધુનિક યુગમાં ટેકનોલોજી પણ એટલી વિકસી છે અને આ જે ખુબ જ એવી પબ્લિકસિટીના એરિયામાં જે સાફ સફાઈ અને યોગ્ય જાળવણી રાખ. રાખવાની એ આપણી ફરજ બને છે આજના વર્તમાન સમયના કોઈને એટલી આરોગ્ય અને વિસ્તારની સાફ સફાઈ ની એટલી કાળજી નથી અને લોકો પોત પોોતાનું જ ધ્યાન આપે છે એવું પણ મેં તો ઘણા વિસ્તારમાં જોયું છે.
હા એક એકદમ સાચી વાત છે આપણે પણ એ બાબતે પણ ન ભૂલવું જોઈએ કે સાફ સફાઈ ન રાખશું તો ખુબ જ ખરાબ હાલત થઈ શકશે આપણા ગામની પણ અને બહુ બધી એવી મેો. સાંભળ્યું છે કે સાફ સફાઈ ના રાખવાથી ખુબ જ ખરાબ ખરાબ બધા રોગો થાય છે અને હાલમાં તો ખુબ જ વાયરસ બધા ફેલાઈ રહ્યા છે અને જેથી કરીને ખુબ જ અઘરી બાબત છે સાફ સફાઈ ના રાખવાથી.
હા સાચી વાત છે અને આવા રોગો થી ગંભીર મોટી મોટી બીમારીઓ થાય પછી તે એક મૃત્યુ નું કારણ પણ બની શકે છે અને આવી કારણથી અટકાવવા આવા પ્રયત્નો કરવા આપણે આપણે યોગ્ય ગરમ પાણીને એવું પીવું. જોઈએ અને એવું બધું તમારે પણ બાબતની કાળજી રાખવી જોઈએ.
હા એકદમ સાચી વાત છે આરોગ્ય બાબત એકદમ સંભાળ રાખવું જોઈએ આપણે આરોગ્ય થી એકદમ આરોગ્ય આપણું સારું રહેશે તો આપણે ખુબ જ સારું રહેશે આપણું શરીર પણ અને આપણે એકદમ તંદુરસ્ત રહેશું જો આપણું આરોગ્ય ખરાબ રહેશે તો. આપણને કઈ ને કઈ થટું જ રહેશે તાવ ભરાશે શરદી થશે ઉધરસ થશે એવી નાની નાની બીમારીઓ પણ થતી જ રહેશે જેથી કરીને આપણને ખુબ જ તકલીફજનક થશે એવું મને લાગે છે.
હા અને આ બધી બાબતોને ધ્યાન રાખવા જ જોઈએ. અને ઘણી વાત તો શું કે નાના બાળકો હોય છે તેઓ યોગ્ય કાળજી ના રાખે પછી તેઓ બીમાર પડી જાય છે તેઓ ગંદા હાથે જ ભોજન કરી લે છે અને તેઓના હાથ ડોયા વગેરે. જમવાનું જમે પાણી પીએ તેના કારણે તે જંતુનાશક બધો વસ્તુઓ એ કીટાણુઓ હોય છે તે એમના પેટમાં જતા હોય છે અને પછી તે બીમારીનું કારણ બની શકે એવું પણ અમે તો જોયું પણ છે અને સાંભળ્યું પણ છે.
હા એકદમ વાત તમારી સાચી છે જેથી કરીને આપણેે આ બધી સાફ સફાઈ રાખવી જોઈએ અને બધા કામ કરવું જોઈએ એવું મને તો લાગે છે.
હા અને ઘણા પ્રયત્નોમાં તો એવું પણ છે કે આપણે જો આપણે હંમેશા બધાને સલાહ આપવી જોઈએ જેથી કરીને આજુબાજુના વિસ્તાર પણ સ્વચ્છ રહે ઘર પણ સ્વચ્છ રહે જેથી કરીને રોગો ન ફેલાય એ બાબતની. કાળજી રાખીને તમારે પણ બધાને શીખામણ આપીને એ બાબતનું ધ્યાન અપાવવું જોઈએ.
હા એકદમ વાત સાચી જ છે આ બી જો તમે પણ આ બધી બાબતો ન ધ્યાન આપો છો તમારા ઘરમાં તમે પણ શું આ બધા ખ્યાલો આપ્યા છે કે ભાઈ રોગચાળા કેમક ફેલાય છે સસ્તા રાખેથી આપડે થી બધું અટકાવી શકાય આ બધી બાબતો શું તમે તમારા. ગરવાડા ના જણાવી છે.
હા મેં પણ મારા ઘરને આ બાબતે ખુબ જ જાગ્રત છે અને જણાવ્યું છે કે યોગ્ય સાફ સફાઈ રાખવી અને આ આ સાફ સફાઈ દ્વારા આપણે ન રાખીએ તો બધા ઘણા ગણા ડેન્ગ્યુ મલેરિયા અને ખતરનાક એવા. રોગો થાય છે અને તે રોગો પત્ર પછી ખુબ જ કાળજી રાખીને જો આપણેે દવાખાને પણ સારવાર જાય તો ખુબ જ આર્થિક રીતે ખર્ચો પણ થાય છે અને પછી તે આર્થિક રીતે આપણી પરિસ્થિતિ પણ ગંભીર બનાવી રહી છે એ બાબતે મેં તમારા ઘરના. ખુબ જ કેવું છું કે આપણે આપણા આરોગ્ય ની જાળવણી રાખવી જોઈએ અને આપણે આર્થિક રીતે પણ દવામાં પૈસા ન બગાડીએ એ બાબતની પણ આપણે ધ્યાન રાખું જોઈએ એવું પણ મેં તો કીધું છે.
હા એકદમ સાચી વાત છે અને આપડે આર્થિક રીતે ખુબ જ વધારે સારા રહીએ તો જ આપડે સારું રહે છે કારણ કે આ બધી બીમારીઓથી કેટલાક પૈસા વધારે જતા હોય છે કેટલીક વધારે મોટી બીમારી થઈ જાય તો કેટલાક વધારે પૈસા જતા રહે છે જે. તેથી કરીને આપણે ખૂબ જ આરોગ્યપૂર્ણ સક્ષમ રહેવું જોઈએ અને ખૂબ જ સારી રીતે વાતચીત કરવી જોઈએ અને બધાને તે હિસાબે સંભાળ રાખવાની આપણે કરવું જોઈએ કે સંભાળ રાખી બધા અને સારી રીતે રહે. એવું મને તો સારું લાગે છે કે ભાઈ બધા ને, રોગચાળા ન થાય.
હા, અને ઘણી રીતે તો એ પણ છે કે, આ બધી બાબત ન જો આપણે જો ન ધ્યાન આપીએ તો પછી, આપણને જોઈને બીજા પર ન ધ્યાન આપે એવું પણ હું તો ધ્યાન દોરું છું, જેથી કરીને આપણે એકદ સક્ષમ રહીએ, અને આ બાબત. ની બધી કાળજી આપીએ, તો આપણને જોઈને આપણા ઘરના નાના બાળકો પણ, અને બીજા વ્યક્તિઓ પણ શીખે, કે જેથી કરીને સ્વચ્છતા રાખવી, અને આરોગ્યની સંભાળ રાખવી અને યોગ્ય પગલાં લેવા જોઈએ એટલે હું પણ આ બધી બાબત ધ્યાન આપીને બીજાને શીખું છું, અને આપણને જોઈને પણ કોઈ શીખે એટલે આપણે પણ, યોગ્ય કાળજી રાખવી જોઈએ ભાઈ.
હા એકદમ સાચી વાત છે તમારી આપણે આ બધી બાબતે કાળજી આપવી જ જોઈએ, અને જો આપણે કાળજી ના આપશું, તો ખુબ જ ખરાબ બાબત થઈ જશે એવું મને તો લાગે છે.
એટલે કેવાયું છે કે સ્વચ્છતા રાખવી જ જોઈએ, અને જ્યાં આપણે સ્વચ્છતા રાખીએ છી ભગવાન પણ સાચી છે, એટલે આરોગ્ય ની જાળવણી માટે આપણે ખુબ જ સારી રીતે સ્વચ્છતા રાખી. વીજો બીજાને જાણ કરજો.
હા એ જ તો મેં પણ કહતું છે કે, સ્વચ્છતા ત્યાં પ્રભુ ત જ્યાં સ્વચ્છતા રહેશે ત્યાં જ પ્રભુનો વાસ રહેશે આપણે જો આપણા ગામને આપણા શરીરને, અને બધી જ જગ્યાએ જો સ્વચસ્થ રાખીશું, તો ત્યાં પ્રભુનો વાસ થશે અને આપણે સાથે પણ સારી વસ્તુઓ થશે અને આપને રોગ પણ ના થશે, તો તે બાબતે આપણે ખુબ જ ધ્યાન આપવું જોઈએ આરોગ્ય બાબતે, આપણે ખુબ જ ધ્યાન આપવું જોઈએ એવું મને લાગે છે.